હા, શું કર? હાલો. હાલો
શું કરું છું?
જ્યાર ની તું હું કરસ?
જમી લીધૂ જમીલીધું
હા હો જમી લીધું પછી ફોન કરીશ. હારું હાલ જા વાંધો આ આમ બાપા થોડાક ઉભ રઈ હા બોલ
જમી લીધું હઅ શું જમી?
શું જમ્યું મેં શાક ને રોટલી.
હ શેલો લેક્ચર આયો હવે.
અમારે છે હવે પાયથન નો લેકચર જરીકે નઈ તન નાવડે હે?
પાયથન ગમે છ?
ના આમ ગમે છે પ્રેક્ટિકલ ગમે છે પણ થિઅરી નથી ગમતું
થીયરી ત કોઈ નહી ગમતી
એજ ને તને હેલો
મને તો બધું જ ગમે
હ તમે હોશિયાર ને જો તમને બધું ગમે.
તો અમે હોશિયાર ની અમે વધારે પડતા હોશિયાર છીએ.
ઓ હા હા એ મજાનો એમ છો એડવાન્સ માટે ને બસ જો શાંતિ તું કે
બસ જો અમે
પાણી પડ્યું લાવને હે
ફરવા જઈએ છીએ, આઉ છે?
ક્યા જાશો?
અ જઈએ છીએ.
છે.
કોલેજ ના કોલેજ ના રૂમ માંથી એક રૂમ માંથી બીજા રૂમમાં બીજા રૂમ માંથી તીજા રૂમાં
હ એવું છે એમને.
હ એવું કરી એ છીએ એટલે
છે તો તો સારું કેવાય કે
હજી હજી છે ને એક જ મિનિટ થઈ છે હેડ આપડે નીચે આંટો મારી આઈએ
હું એજ કઉ છું હાલ હએ આય આમની જાય છે આવું છે, બોલ તઈ
બસ કઈ નહી નીચે જઈશું.
કીધરમ
બસ આવું જ છું જો. ચાલજે ચાલજે.
ક્યાં હોસરું?
હા હા જો આઈ ગઈ.
હા યાર એટલે જ ને ટાઈમપાસ. નઈ રે આવડો બધો કેવડો લાંબો હાલશે.
કશું નઈ ચલાઈશ.
પણ હજી તો એક જ મિનિટ થઈ છે યાર.
થઈ જશે.
એવું?
હા, એવું.
પણ જાય છીએ આપડે ન્યા છ તો થઈ છ તો થઈ ગયા અગયારનો.
હ હ વાંધો નહીં થઈ જશે થઈ જશે પંદરે